હલો
હા મેડમ
હ હા
કઈ નહ થોડુંક ને મને તે જાણવામાં તકલીફ પડતી હતી
એવું શું જાણવામાં
અરે પેલું એક વિષય ન છે, ને ટોપીક એ સમ સમજાતું ને હ હતો તો તમને ફોન કર્યો હવે તો હું કોલેજ કરતો છું હા પણ છે, ને હ બળો
તમે અત્યારે કયા ધોરણમાં ભણો છો એવું જ છે. એે એમાં તમે લોકો
હા તમારી વાત તો સાચી છે.
હા જો ભણવાનું છે ને અત્યારના સમયમાં શિક્ષણ બો જરૂરી મિતી કરી શકે ને કોઈ પણ પ્રોબ્લેમ હોય તો એનું નિવારણ લાવી શકે હવે ધારો કે જે કોઈ માણસ ભણેલું ગણેલું ના હોય તો એમને ના કોઈ બોર્ડનું બોર્ડ વાંચતા આવડે ક્યાંક મુસાફરી કરતો હોય તો. આન પછી ના હવે તો તમને ખબર જ છે કે દરેક ડોક્યુમેન્ટ ભરવા પડે છે બધું ઓનલાઇન થવા લાગ્યું છે જો આપણને એના વિશે કશું ખબર જ ના હોય તો કેવી રીતના થશે પછી એમ એટલા માટે અત્યારના સમયમાં આ ભણવું બહુ જરૂરી છે. અને અત્યારે તે અત્યારે તો કેટલું સરસ છે તમને ખબર છે મારા અનુભવો કેમ ને હું મારા બાળપણને હું મારું વિદ્યાર્થી જીવન તો એટલું સરસ હતું. શીખું જ હતું પણ પેલા કેવું હતું કે છોટી વાગે છમછમ યુધ્યા આવે ધમધમ એવું હતું પણ એ ડર ના કારણે છે ને આ બાળકો બો સ સરસ રીતે ભણી જતા હતા એમ અત્યારના બાળકો લોકોને બો શિક્ષણ બો સેલું કરી દીધું છે પણ અત્યારે કેવું છે કે ભણતર વિનાનું ભાર વિનાનું ભણતર ના કારણે છે ને અત્યારે બાળકોને બીજા રૂપ જેવું લાવી દીધું છે. એટલે પેલાનું પેલાના જેવું શિક્ષણ અ નથી રહ્યું એમ.
હા તો મેડમ તે કોલેજ નું છે ને એક વિષય આપડા તે આપણે દસમા દસમામાં હતા ત્યારે તે વિષય આવતો હતો ને એજ વિષય નો ટોપિક આવડતો નથી હવે હજુ ભૂલી ગયા તો મે ક્યા મેડમને ફોન કરવા દે. ત્યારે ફોન કર્યો.
એવું જ છે. હા કયો ટોપિક છે તો પછી એમાં
અરે પેલું તે આપડું ઈકોનોમિક્સ વાળો માંગને પુરવઠા વાળો
વાંગને પુરવઠા વાળું અરે ભાઈ એ તો બહ સહેલું છે.
અરે એ થોડુંક થોડુંક થોડુંક એક મિનિટમાં સમજાવે આપણને થોડુંક.
અરે ભાઈ માંગ ક્યારે ઉદ્ભવે કે જયારે આપડી ઈચ્છા શક્તિ ને તૈયારી હોય ને તો માંગ ઉદ્ભવે કે નહી આપણી પાસે એક ઈચ્છા માણસની ઈચ્છા પણ હોય જાય કઈ ખરીદવાની પછી એની શક્તિ એટલે કે પૈસા પણ હોવું જોઈએ. અને અને એમની પાસે બધું બંને છે પણ એમની તૈયારી જ ના હોય વસ્તુ ખરીદવાની તો પછી એ કઈક લઈ શકે કોઈ વસ્તુની માંગ કરી શકે ના કરી શકે ને.
ના, ના.
હા તેવું જ છે જો માંગ ક્યારે થાય ગ્રાહક માંગ ક્યારેક વધારે કે જ્યારે છે ને કોઈ વસ્તુ બજારમાં મુકાય ને એ બજારની કિંમત ઓછી હોય બજારની બજારમાં એ વસ્તુની કિંમત ઓછી હોય તો માંગ વધારે છે અને પુરવઠામાં કેવું હોય કે તેનાથી ઉલટું હોય પુરવ એમાં પણ એવું જ હોય કે પુરવઠો જે છે ને એની પણ ઈચ્છાશક્તિ તૈયારી તો હોવી જઈ તો જ પુરવઠો બજારમાં મુકાય એમ નહી તો એવું પણ થઈ શકે કે ભવિષ્યમાં જો ભાવો વધવાનું કારણ હશે તો જે ઉત્પાદક છે ને એ બજારમાં પોતાનો જે પણ માલ સમાન છે એનો જથ્થો રાખશે અને પુરવઠો ઉત્પાદનમાં એ વધારે નહી મુૂકશે એમ પુરવઠો એનું ઓછું કરી દેશે કેમ કે ભવિષ્યમાં ભાવ વધવાનું છે ને. એટલા માટે અને એવું કે એ સમયે જેમ કિંમત વધારે તેમ ઉત્પાદન વધારે વધતું જાય એમ અને કિંમત ઓછી તો ઓટોમેટિકલી ઉત્પાદન પુરવઠાનું જ એ બધું ઘટતું જાય છે.
હા ખુબ સરસ સમજાવી દીધું તમે તો
હા અને આ બધું છે ને જિંદગી માં આપણને અવાર નવાર કામ આવે છે વસ્તુ ભૂલાય એવી નથી. આપડા જે સામાન અન રોજિંદુ નું જો જીવન છે ને એમાં એ બ વધુ જ જરૂરી છે.
અરે તમે સમજાવી દીધું ને એટલે હવે આ જિંદગીમાં યાદ રાખીશું અને આપડે કેવાંક ત તમ તમારા ક્લાસમાં અમે હતા અમે ક્લાસ ટીચર હતા તો કેવીક મજા હતી આપડી.
હા એ તો છે ને હું તો મજા જ કરાવ મને જો એમ લાગે ને તો પછી બરાબર લેવું પણ પડે કેમ કે વિદ્યાર્થી ના હિત માટે જ બધું કરવાનું થાય એમ.
હા.
કેમ કે અત્યારે જો કેવું એક એક્ઝામ્પલ આપું તમને કે જો કોઈ બી છોડ વેલા ન છોડ છે એ વેલો નાનો હોય ને કુમડો હોય ત્યાં સુધી આપણે એને જેવી રીતે વાળવાનો હોય એવી રીતે વાળી શકીએ પછી મોટો થઈ જાય. પછી એનો સમય નીકળી જાય ને પછી એને વાળવા જઈએ તો એ તૂટી જાય. એવી રીતના બાળક પણ એવું જ છે એમ.
હવે તમારા વાત પરથી લાગતું છે સાચું જ્ઞાન હવે લીધું મેં એટલે તે સમય પણ લીધું તમે આપેલું પણ છે ને ભૂલાય ગયેલું. ને કોલેજમાં તો અમે ફરતા ફરતા બધું ભૂલી જ જઈએ પણ આજે તમે યાદ કરાવીએ તો સારું.
ભૂલવાનું ના હોય અને તમે કોલેજ કરો છો તો કોલેજમાં આપણે જે કઈ ભણીએ ને એનો આપણેે ખાલી ભણતર માટે જ નહી પણ એ જિંદગીમાં આપણને જીવનમાં કેટલું કામ આવશે ને એ પણ જોવાનું છે અને એ શ્ષ આપણા જીવનમાં લઈને ચાલવાનું છે એ લઈને ચાલશું ને તો આગળ જતા બહુ કામ આવે છે એવું શિક્ષણ શું કામનું કે જે આપણને કઈ કામ ના આવે એમ એટલે ભૂલવાનું ના હોય માની લો તમે કોલેજ કરો છો પણ એ મજા ત કરવાની છે. મજા માણવાની ને સાથે સાથે આપડા જે પણ ભણી ગણી આવેલા છે કે આપડા મા બાપ કેવી રીતના ભણાવલું છે આપણને ત્યાં અહિયાં સુધી લાવ્યા છે એ બધું પણ ધ્યાન રાખવાનું એટલે જે તમે ભણેલું છે ને એને ભૂલવાનું નઇ.
હા. તમારી વાત સાચી છે. અને મેડમ આપડા બીજા સર લોકો શું કરે.
બીજા સર લોકો હવે આ રે જ બીજી જગ્યા એ છે હવે શું કે બધા પોત પોતાની લાઈફમાં આમ ખુશ છે અને વ્યસ્ત થઈ ગયા ત્યાંનો સમય તો તમને ખબર જ છે કેવો ચાલે છે તે.
હા અરે, તમારા આપણે સ્કૂલમાં હતા તો તમ તમારા હાથે મજા જ હતી શીખવા.
હા એ તો હવે પણ હું મજા જ કરાવું છું પણ એ વાત અલગ છે કે હવે ઈન્ટરનેટ નો જમાનો એટલે બધું ઈન્ટરનેટ દ્વારા બધું જ બતાવવાનું બાળકોને એમાંથી શીખાડવાનું એટલે એવું જ છે કે પ્રવૃતિ દ્વારા શિક્ષણ વધારે આપવામાં આવે છે એમ પેલા જેવું નથ થી હા.
એ હવે ડીજિટલ થઈ ગઈ
બધું ડિજિ ડિજિટલ થઈ ગયું છે એ સ્માર્ટ ક્લાસરૂમ આવી ગયા બાળકોને પ્રવૃતિ દ્વારા શિક્ષણ આપવાનું છે હવે તો એટલે એમના થકી છે ને બાળકોને ભાર નહી લાગે પણ રમતા રમતા શીખી શકે એમ.
એવું.
હા.
મે કેવું ની અવે તેવું જ ચાલતું છે.
ના ના પેલા ની જેવું નથી હવે તો ઘણું બધું બદલાઈ ગયું પેલાનું જેવું કઈ નથી હવે તો.
બરાબર. તો તમે તો હવે ડિજિટલ થઈ ગયા કે ની.
સા સમયની સાથે થવું જ પડે ને હવે નવી નવી યોજનાઓ નવું નવું લાવે છે સરકાર તો પછી એના હિસાબે આપડે પણ થવું જ પડે ને.
તો તમે ટીવી પર ભણાવતા હો.
આ ટીવી પર ભલે ટીવી પર ભણે એના કરતા આપડે જે અ સામસામે રહીને ભણાવીએ ને એમાં જ મજા છે એમાં જ વ્યવસ્થિત બાળક શીખી શકે છે એમ. એ તો તમને ખબર છે આપડે બાળપણમાં શીખી ગયા એ બધું યાદ આવે છે કે નહી.
હા યાદ તો આવે છે હવે ને કઈક વસ્તુ ભૂલી ગયેલ તે પણ તમે યાદ કરાવી દીધેલી આજે જ.
હા એટલે જ આપડે બળ પણ મા મારા બાળ પણ મા મેં હું હું ભણેલી કેવી રીતે ભણેલી મારો આઈડલ કોણ છે આપડા હોય ને ખાસ ગુરુજી જેને આપણે યાદ કરતા હોય એમ.
હા.
આજે તમે કેવાક મને યાદ કર્યું એવી રીતના મા હું પણ મારું બાળપ યાદ કરું છું કે મારું વિદ્યાર્થી જીવન કેવું હતું એમ.
અરે શિક્ષક ને તો યાદ આવે જ કેમકે તો રસ્તા પર સાચા રસ્તા પર લઇ જાય. એટલે ભગવાન ભ ભગવાન માની ને એમને યાદ કરવાનું જરૂરી છે.
એ સિક્સ શિક્ષક છે, ને એવું છે કે રસ્તો ર તો બનાવી આપે પણ, એને જ મુસાફર તરીકે વિદ્યાર્થી રૂપે ક્યાં સુધી જવાનો છે ને રસ્તો કરી આપે પણ વિદ્યાર્થી એમાં પછી રવું જોઈએ કે મારે આજ રસ્તે ચાલુ છે કે બીજા રસ્તે જવું છે એમ
હા
અને અત્યારે તો શિક્ષણ મેળવવું બહવ જરૂરી છે એટલે રખડવાવામાં ધ્યાન નહી આપતા મોજ મજા હવે ડિજિટલ બધું થઈ ગયું છે ને ફોન ન જમાનો આવી ગયો છે, તમે વધારે ફોનમાં ગેમ વેમ રમતા હોય તે બંધ કરી દેજો, એ નહી જોતા અને શિક્ષણ જરૂરી છે એનું મહત્વ સમજ જોને એમાં ધ્યાન આપજો.
હા, તો મેડમ છે ને મારે તે ફ્રી ફાયર છે ને ફ્રી ફાયર એનામાં બહુ રસ ચડી ગયેલો છે એ મને છૂટતું નથી.
હવે આપણા છે ને પુસ્તકો જ આપણા મિત્ર હોય એટલે એક વાર તમે પુસ્તકમાં કોઈક તમે રસ જાગી જાયને આપણે રસ જે છે ને આપણા મનનો એ એક પાયો છે. એના થકી તને કોઈક વસ્તુમાં રસ આવી જાય ને વાંચવામાં કે પછી તારો એક ધ્યેય કરી લેવાનું કે મારે વિચારી લેવાનું કે મારે આ કરવું જ છે. નક્કી કર લેશે ને તો દ્રઢ નિશ્ચય તો આ તારી ગેમ રમવાની જે આદત છે ને એ છૂટી જશે ચાલ રમતો બી હોય ને તો, એને એક ટાઈમ રાખવાનો એમ કે ક્યારેક ક્યારેક દિવસમાં ધારો કે દિવસમાં એ સાંજે સાંજે અડધી કલાકે કલાકે એવું લાગે તો, ફોન જોઈ લેવાનું એટલું બધું પણ નહી જોવાનું કે જેથી કરીને તને તારા આંખને પણ નુકસાન થાય અને મગજને પણ નુકસાન થાય. અને પ્લસ તારું